જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ હું મજામાં છું તમે કેમ છો.
બસ હું પણ એકદમ મજામાં છું બાકી જણાઓ વેકેશનમાં ક્યાં ગયા હતા.
આ વખતે તો વેકેશનમાં હવે જવાનું છે અમારે શું છે વેકેશન થોડા મોડા પડે છે, અમારે રાજસ્ થાનમાં થોડો વેક્ કેશન મોડા પડે છે અને ગુજરાતમાં વેલા પડી જાય છે એટલે અમ ત્યાં તો પતી ગયા હવે વેક્ કેશનને અઈયાં હજી ચાલે છે તો હવે જવાના છે હવે અમે એટલે છોકરાઓ તો એમને તો કેહ છે કે કોઈ પહાડી કોઈ કુદરતનો એવો દ્રશ્ય દેખાય એકદમ પહાડ એવા કઈ જગ્યા હોય ને એવી જગ્યાએ જવાનું એ લોકો વિચાર કરે છે.
હાં એજ ને હિલ સ્ટેશન પર જઈએ ને તો બઉ મજા આવે, આવુ ગરમીના દિવસોમાં આપણે કોઈ હિલ સ્ટેશન કે આવી બીચ વાળી કોઈ જગ્યાએ જાય તો મજા પણ આવે પવન પણ થોડું ઠંડુ લાગે આપણને પણ એન્જોય કરી શકીએ તો આવી જગ્યાએ જવુ જવું જોઈએ.
બિલકુલ અને આપડે જો માણસ છે એ દોડ ભાગ અને રોજની જે પ્રવૃતિઓ હોય રોજના જે કામકાજ હોય એનાથી કંટાળે છે તો એના માટે એના ફરવું જો ફરવા જવું કે ક્યાંક પ્રવાસ જવો એ એના માટે બઉ યોગ્ય અ સમય ગાવાનો બહુ યોગ્ય તરીકો છે તો જરૂરથી આપણને આપણા વરસમાં એક કે બે વખત તો આપણને આપણા પરિવાર સાથે ક્યાંક પ્રવાસ તો જરૂરથી જવું જોઈએ.
હાં એ તો એકદમ સાચી વાત કીધી વરષમાં એક વાર કે બે વાર આપણને આપણના પરિવાર જોડે ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ જવું જોઈએ એવી જગ્યા હોય જ જ્યાં આપણે બધા ભેગા થાયે પછી એકબીજા વિશે ઘણું બધું જાણવા પણ મળે આપણને કંઈ જ કશી નવી જગ્યા આપણને કશી જ નવી જગ્યાએ આપડે જાયે તો તે તે બારેમાં પણ આપણને ઘણું બધું જાણવા મળે પછી કઈક નવું શીખવા પણ મળે આપણને તો એ એ માટે આપણને કંઈક નવી નવી જગ્યાએ જતા રેવું જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે હું પણ એના બાળકોને ફરવા માટે મ ક્યાંક લઈ જવા માટે જરૂરથી વિચાર કરું છું કારણ કે જો આપડે કેટલી બધી એવી બાબતો હોય છે જે છોકરા આપડે કહીએ ને એ લોકો નથી શીખતા પણ જયારે એ લોકો અનુભવ કરે. છે તો ઝરૂર થી એના અ શીખે છે કંઈક નવીન અને આપડે ક્યાંક ફરવા જઈએ તો ત્યાં કેટલી બધી બધી જગ્યાઓનું થોડું કુદરતી અલગ દ્રશ્ય હોય છે જેમ કે આપડે કચ્છ રણમાં જઈએ તો ત્યાં આપડે અ રેગિ સ્તાન જોવામાં મલે છે, અ રાજસ્થાનમાં પણ જેૈસલમેરમાં રેગિસ્તાન જોવામાં મલે છે પછી આપણે નૈનીતાલ કે કાશ્મીરમાં જઈએ તો આપણને બર્ફ અને પહાડો જોવા મલે છે, તો છોકરાઓ પણ કુદરતથી રૂબરૂ થાય છે અને જેટ ટલું એ લોકો અનુભવ કરે છે એનાથી શીખે છે એ આપણે બોલવાથી કે એ કઈ વાંચન કરવાથી શીખતા નથી, તો એના માટે પણ એમને અનુભવ કરાવવા માટે પણ જરૂરથી આપણે ક્યાંક ક્યાં ફરવા જરૂરથી લઈ જવા જોઈએ.
હાં એ એકદમ સાચી વાત કીધી કે આપણે કોઈ જગ્યા પર જાયે તો બાળકો એના એ એ જગ્યાથી ઘણું બધું શીખે છે એમને ઘણું બધું જાણવા પણ મળે છે વિદ્યાર્થીઓ માટે એ સૌથી બેસ્ટ હોય છે કે એ લોકો કંઈક જગ્યા પર જાય વેકેશન મનાવવા જાય. તો એ લોકો પછી એમને કોઈ સ્કૂલમાં કોઈ પૂછે તો એમની જોડે એ વાત પણ કરી શકે છે કે અમે લોકો અઈયા ગયા હતા, તો અમને આય આ જાણવા મળ્યું આ બધી જગ્યા આ વિશે અમે એ લોકોને ખબર પડી તો એમની સાથે એ બધું એ પ શેર પણ કરી શકે છે, તો આવું કઈક આપણની જોડે કઈક આવું કઈક પ્રસંગ હોવો જોઈએ જે અ શેર કરવા માટે હોય પછી એ વેકેશન એન્જોય કરવા કરી હો એ પણ કરવો જોઈએ, પછી આપણે જોઈ શકીએ છીએ કે કેમ્પ કેમ્પ મ્પ માં કેમ્પ માટે પણ લોકો કેમ્પિંગ પણ કરે છે તો કેમ્પ પર પર જઈએ તો પણ ઘણી મજા આવે છે તો આપણના પરિવાર જોડે આપણને કેમ્પિંગ પણ કરી શકીએ તો એમાં પણ ઘણી મજા આવે.
બિલકુલ સાચું કહો છો તમે અને બીજી વાત એ છે કે આપણે જયારે પણ આપણે ફરવા જઈએ ભલે એમાં આપણે બસની યાત્રા કરીએ કે ટ્રેનની કરીએ કે પ્લેનની કરીએ કે આપણે, જો પોતાનું પ્રાઇવેટ વાહન કાઈ લઈને જતા હોઈએ કાર કે એવું કઈ તો પણ બાળકો એનાથી પણ બહુ બધું શીખે છે કે આપણે કેવી રીતે સફર કરીએ છેએ એ સફર પ્રમાણે, એ સફર માં જે એ લોકો અનુભવ કરે છે મારા તો જો છોકરાઓ બેવ, નાના હતા ત્યારથી અમે પહેલા તો અમે પોતાની ગાડીમાં જ પણ હવે, હસબેન્ડને જો એટલો ટાઈમ ના મળે તો અમે ક્યાંક જઈએ આઈએ તો ટ્રેનનો ઉપયોગ કરીએ છી તો હવે છોકરાઓમાં પણ ટ્રેનમાં કે કેવી બાબતો ન ખ્યાલ રાખવો કેવી રીતે જવું, સફર દોરાન આપણને ક્યા કઈ કઈ કાળજી ધરાવી જોઈએ, એ બધી છોકરાઓને પણ એનો જ્ઞાન થયો, તો આપણે સફર કરીએ કે ક્યાંય ફરવા જઈએ, તો એનાથી છોકરાઓને બહુ બધી અનુભવ થાય છે અને આપણને પણ બહુ સારા સારા અનુભવ પણ થાય છે, હા. છોકરાઓ સાથે કે આપણા પરિવારો સાથે આપણે, એવો સમય વ્યતીત કરીએ છીએ જેમાં કે ઘરના, જે કામકાજી પલો હોય એના કરતા પણ વધારે જયારે આપણે ક્યાંક ફરવા જઈએ તો એકબીજાના, નજીકે આવી શકીએ છીએ.
હા એ એકદમ સાચી વાત કરી કે આપણને, એકબીજાથી વધારે નજીક થાય છે આપને કોઈ કુદરત વાળી જગ્યા પર જાય તો એ, એ જગ્યાના બામાં પણ આપણને કેટલું ઘણું ખબર જાણ પડે છે, પછી નવી જગ્યાએ જાય તો એના વિશે પણ આ આપણને ખબર પડે છે, નવા લોકોથી આપણે મળીએ છીએ તો એમ એ લો નવા નવા લોકોથી મુલાકાત થાય છે તો એ પણ, આપણને એક નવો અનુભવ મળે છે, તો એવા કેટલા ઘણા બધા યાદ અનુભવ થાય છે આપણને પ્રવાસ કરીએ તો આપણને ક્યાંક પ્રવાસ કરવો બહુ જરૂરી છે એનાથી આપણને ઘણા બધા અનુભવો થાય છે. કી આપણના મિત્રો જોડો કે પછી સગા સંબંધી કે પરિવાર જોડે ફરી સાલમાં એક વાર કે બે વાર આપણને કરવું જોઈએ પ્રવાસ.
બિલકુલ સાચું કહો છો તમે. અને જો અમે અહ થોડાક ટૂંક સમયમાં જ અમે અહ અમ્મ આ એટલે અહ આપણે કોઈ મંદિરે દર્શન કરવા જવાનું હોય ને એ જ અમારે થોડાક સમયમાં જવાનું છે, તો એ જવાનું અનુભવ હોય છે ને એ પણ એક અલગ જ અનુભવ હોય છે કારણ કે છોકરાઓ, અહ ત્યાં પણ જાય તો આપણા સંસ્કારોનું સિંચન થાય છે એમનામાં, એ લોકોને પણ આમ ભક્તિ ભાવના અને એમના પ્રત્યે અધ્યાર અમ્મ અહ અત્યારથી ધાર્મિક પ્રવૃ તિ એમનામાં જોવામાં મલે છે તો એ લોકો, એમને માટે એમને આવા સ્થલે પણ લઈ જવા અહ જોઈએ કે આપણે કે એક યાત્રા કરવા જઈએ કે કોઈ મંદિરેના દર્શન, કે મુલાકાત લેવા જઈએ તો જરૂરથી આપણને જવું જોઈએ અને છોકરાઓને, અને પરિવાર વાળાના પરિવાર વાળા સાથે સમયગાળો અહ વ્યતીત કરવો જોઈએ.
સ્થળો પર જતા રહેવું જોઈએ. વર્ષમાં એક વાર કોઈ પણ ધાર્મિક સ્થળે જઈએ તો આપણને એ વિશે પણ જાણવા મળે આપના બાળકોને પણ ખબર પડે આપના ધર્મના વિશે. એ સ્થળના વિશે જાણવા મળે, મંદિરના વિશે કઈક નવું જાણવા મળે. એ અહ કેવી રીતને થયું એ મંદિર ના બારે માં કેટલું ઘણું એ ઐતિહાસિક વસ્તુ ખબર પડે તો એ માટે આપણને, એ જગ્યાએ જતા રહેવું જોઈએ. પછી અહ અમે લોકો પણ પેલા નય નાના હતા ત્યારે બોહ બધા ધાર્મિક સ્થળો જતા રહેતા મમ્મી પપ્પા ની જોડે અ નાના હતા ત્યારે તો ઘણી એ યાદો છે. તે હમણાં-હમણાં યાદ કરીને બહુ સારું લાગે કે હા અમે લોકો પણ કેટલા ધાર્મિક સ્થળે-સ્થળે ગયા હતા. તો આવું આપણને પણ આપ પણા બાળકોને લઈ જવા જોઈએ અને એમને પણ ખબર પડવી જોઈએ કે આપણા કેટલા બધા મંદિરો છે, કેટલા પ્રાચીન છે એ માટે.
બિલકુલ, અને જેમ કે તમે ચોક્કસ વાત કરી કે આપણે જયારે તમે તમારા મમ્મી પપ્પા સાથે સમયગાળો વ્યતીત કર્યો હશે તો હવે તમને એ યાદ કરીને, એ તમારા માટે એક યાદગારી, અહ થઈ ગઈ તો આપણે પણ આપણા બાળકો સાથે આપણા પરિવાર સાથે આવા સમય જરૂરથી, અહ કાઢવો જોઈએ કે જે આપણે પણ જયારે થોડા, અહ અમ્મ અહ અમ્મ વ-વડીલ થઈ જઈશું પણ ત્યારે પણ આપણે એ એ બધા જોઈને અને આપણને પણ આમ સારો અનુભવ થશે કે આપણે પણ આપણા ત જીવનમાં આવ-આવી રીતે પ્રવાસ પણ કર્યો હતો અને છોકરાઓ સાથે આવો સમય, વ્યતીત કર્યો તો. છોકરાઓ બી એવું બધું જાણીને કે એમના બી બચપનની આ બધી યાદો છે, તો એ પણ યાદગારીના પલ અહ અનુભવ કરશે અને એમના જીવન માટે પણ યાદગાર અહ રહેશે. તો એમના માટે પણ આપણને એમને યાત્રા કે પ્રવાસ લઈ જવા જોઈએ.
હા, એ એકદમ સાચી વાત કરી. યા-યાત્રા કે પ્રવાસ લઈ જવા જોઈએ આપણ નાં બાળકોને તો એમને ઘણું, બધું જ્ઞાન હોય કેટલી નવી નવી વસ્તુઓ વિશે કઈક નવી જગ્યા વિશે એમને ખબર પડે. પછી એ લોકો એમની કોઈ મનપસંદ વ્ય ટેશન પણ બની જાય છે કે હા એ જગ્યા પર જઈને એમને ઘણું મજા ઘણી મજા આવી, કઈક નવું શીખે છે. તો અહ એ વેકેશનમાં કે પ્રવા આહ અહ આપણને ઘણું બધું જાણવા મળે આપણે બહાર જઈએ તો આપણને, અહ કેટલા ઈ જોય કરીએ છીએ. પછી આપણના પ પ સગા સંબંધી જોડે આપણને કેટલો બધો, ખબર પડે એમના જોડે પણ આહ એમના વિશે આપણને ખબર પડે. તો કંઈક નવી જગ્યાએ આપણને જ તા રહેવું જોઈએ.
બિલકુલ અને, આપડા જે રોજિંદાના કામકાજથી થોડો આપણે છુટકારો લઈએ અને આવો સારો સમયગાળો ક્યાંક વ્ય-વ્યતીત કરીએ, તો આપણને પણ બહુ જ આનંદ થાય છે. અને આ આનંદના પળ આપણે જે, અહ જીવનમાં આવ્યા છે તો આવા આનંદના પળ પણ આપણને થોડા માળવા જરૂર અહ જરૂર થી માણવા જોઈએ.
હા એકદમ સાચી વાત કરીએ. એટલે આપણને આહ વેકેશન ક્યારે પણ ઘરમાં કે એ રીતે ના વ્યતિત કરીને કઈક કોઈ નવી જગ્યાએ કે કોઈ નવા સ્થળે, જતા રહેવું જોઈએ. જેનાથી આપણને કંઈક નવી શિક્ષા મળે કઈ નવું શીખવા મળે એ માટે. તો કઈક નહી તમે પણ તમારી તૈયારી કરી લો તમારે જવાનું હશે એટલે તૈયારી કરતા રશો તમે.
હા હા જરૂરથી હવે હું પણ પેકિંગ કરી જ રહી છું, મારા છો કરાઓ અમદાવાદ ગયા છે તો એમને લેવા જવાની અહ મારી જ વારી છે. તો હવે એમને લેવા જઈશ અને ફેર ત્યાંથી ક્યાંક ફરવાનું થાય તો ફરીને પણ આવીશ.
હા હા કઈ નઈ તમે પણ પેકિંગ કરીલો, ધ્યાન રાખજો.
જય શ્રી કૃષ્ણા.